હલો
હલો હા બેન મજામાં.
મજામાં મજામાં તમે કેમ છો?
બસ મને પણ એકદમ સારું છે હા મને આજે છે ને એવો વિચાર આવ્યો. કે આપણેે બી એવો વિચાર કરી શકીએ કોઈ દિવસ કે આપડે શ્વાસ લેવો હોય ને અને આપણને ચો ખી હવાજ ના મળે પાણી પીવું હોય ને તો આપણને ચોખ્ખું પાણી ના મળે એમ. અને આમ જ્યાં આપણને એમ હોય ને કે શાંતિ થી કોઈ સાફ સુધરી જગ્યા બેસવું છે. ત્યાં એકલો કચરો ને કચરો જ મળે જો આવું જીવન હોય તો આપણે જીવી શકીએ તો પછી મને જ આમ મનથી મુંજારો થઈ ગયો કે આવું હોય તો આપણે કેવી રીતના જીવી જીવી શકીએ એમ તો પછી જો હું મનથી જ એટલી વિચાર કરવામાં ગભરાઈ જાઉં છું તો પછી મને એવું થાય કે આજ આપણે આજ આપણી સિચ્યુએશન આપણે આપણી આવનારી પેઢી માટે બનાવીએ છીએ કારણ કે એટલું પ્રદુષણ કરી દીધું છે ને આજકાલ લોકોએ કે અત્યારે વર્તમાનમાં જે બધું મળે છે ને જે સારી સારી સારું પાણી મળે છે કુદરતી હવા મળે છે તો એ લોકોને કદર નથી રેતી કે આપણેે જે સારું આપણને મળે છે ને આપણે આપણી આગળ પેઢીને પણ આપીએ એમ અને એટલું પ્રદુષણ ફેલાવી કંઈ બેદરકારી કરી દે છે કે ગમે ત્યાં કચરો નાખી દે છે પાણીનો ભારે માત્રામાં વેડ વેડ કરે છે. અને કઈ એમ તકેદારી જ નથી રાખતા બસ મળ્યું છે યુઝ કરી અને જવા દો એમ. તમે જોુઓ ને અત્યારને એટલા પ્રદુષણ થવા લાગ્યા છે ને વાયુ પ્રદુષણ લોકો એટલા સ્કૂટરમાંથી ધુમાડા ચલો ફેક્ટરીમાં ને ઉદ્યોગો મોટા મોટા હોય ને એમાંથી તો કેમિકલ ને ધુમાડા નીકળે જ છે પણ એટલું વાયુના વાયુમાં આ બધા ટ્રાફિકના ને એના ધુમાડા કરી દીધા છે પાણીમાં એટલો કચરો નાખી દીધો છે અથવા પ્લાસ્ટિક નો એટલો બધો કચરો ઠાલવે છે ને પ્લાસ્ટિક નો બધો પાણીમાં તો એને લીધે પાણીનું એટલું પ્રદુષણ કરે છે અને મૈન તો મને છે ને મોટા શહેરમાં લાગે ને કે ધ્વનિ પ્રદુષણ સ્કૂટર જે બે ફાર્મ ફેલાવતા હોય ને વાયુ પ્રદૂષણ તો કરે જ છે પણ સાથે એટલા કારણ વગર ના હોર્ન મારે છે ને જે અવાજ કરે છે ને તો તમે જુઓ ને કે સાંજે તમે આમ બે કલાક થાય ને કે ચલો હું ફ્રી ને તો થોડીક વાર હું ગેલેરીમાં બેસી શકું શાંતિ માટે તો એ શાંતિ તો કઈ મળતી જ નથી એટલો અવાજ હોય ને એટલો ઘોંઘાટ હોય ને તો આપણને એમ થાય કે ના હું બારણા બંધ કરીને ઘરમાં હું શાંતિ ફીલ કરું છુ મને શાંતિ લાગે છે, પણ બહાર તો બહુ જ મને ઘોંઘાટ લાગે છે. એટલે એવી બધી હાલત થઈ ગઈ છે મોટા શહેરોમાં અને જમીન પર પ્રદૂષણ પણ એટલું ફેલાય છે કારણ કે અત્યારે કેવું છે ખબર છે જગ્યા તો ટૂંકી થઈ ગઈ છે. અને લોકોને નવું નવું રિનોવેશન રીડેવલપમેન્ટ કરવું હોય તો જ્યાં જંગલો હોય છે. કે આજુબાજુ મોટા મોટા ઝાડો હોય છે એને કાપી ને એ લોકો ત્યાં માણસો માટે ફ્લેટ કંઈક એવી રીતના ઉતારે છે અથવા કંઈક સંસ્થા બનાવે છે. તો માણસો માટે કુદરત ના જે આટલા સારા ઝાડ ને એ બધું હોય છે ને જે ઉગવા માટે આટલા વર્ષો લાગ્યા છે, ઈ બધાનો એટલો વ્યય કરે એમ એટલું ઓલું કરે જ ને એમ કંઈ એ લોકોને એવું ફીલ પણ નથી થતું કે હું આ પ્રકૃતિ સાથે નુકસાન કરું છું અને એવી રીતના એટલું બધું પ્રદુષણ ફેલાવે છે એમ. અને મૈન મને લાગે ને કે આ બધું આપડી બેદરકારીને લીધે જ થયું છે એમ. તમને શું લાગે છે?
ચોક્કસ ચોક્કસ જેમ તમે પ્રદુષણ ની વાત કરી. પેલા ગામડા માં જીવતા અને એમ ગામડા કે પછી શહેરમાં પેલા એસીઓ હતી ની, હવે ઘર ઘર એસી છે. એક એસી નહી લોકોને એટલી બધી ફેસિલિટી જોઈએ છે ને કે બંને રૂમમાં તો એસી પણ હોલમાં પણ એસી હવે તમે ત્રણ ત્રણ એસી વસાવશો. તો એ તમે ઘરમાં ભલે ઠંડક લાવતા છો. પણ જે એસી નું જે પ્રદુષણ બહાર ફેંકાય છે એને લીધે જ આજે ગરમી વધી છે. બાકી પેલા ક્યાં હતી ગરમી આટલી બધી આજે આટલી બધી ગરમી છે. કે શહન નથી થતી. હમણાં વરસાદ ની પડતી હતી એના પેલા એટલી ગરમી વધી ગયેલી એટલી ગરમી વધી ગયેલી કે એમ થાય કે હવે ક્યાં જઈ એમ. તો બધા એમ કે કે બઉ ગરમી થાય છે, એ સસ્ટમ બધા જ ને જ ગરમી થાય છે. બધા જ એસી ચાલુ કરીને બેસી જવાનું. તો તમે બહાર ના વાતાવરણમાં તો એસીથી પ્રદુષણ જ ફેલાવો છો. તમને નેચરલ હવા મળશે તમે બહાર નેચરલ હવાને અવાજ ક્યા ડો છો? તમારા ઘરમાં બી એસી આવતા એ પેલી અહ શું કેવાય આર્ટિફિશયલ હવા આવે છે. તમે એમાં ખુશ છો અને આજનું કોઈ નાનું છોકરું પણ જેમ મોબાઈલ વગર નથી ચાલતું તેમ એસી વગર બી કોઈના ઘર માં ચાલતું ની મળે. એક બીજા ને જોઈને દેખા દેખી થઈ ગયેલી છે. કે એસી મારા ઘરમાં પણ હોવી જ જોઈએ, અરે ભાઈ એસી હોવી જોઈએ આ દેખા દેખી માં તમે છે ને કેટલો બધો પ્રદુષણ કરો છો એસી થી તમારી લાઈફ હોવાની તો પછી ત્યારે પેલાના જમાનામાં ગામડાના લોકો કે આપણા કરતા આજે વડીલો જીવતા છે એથી સો-સો વર્ષના શું એસી એસી થી જીવતા છે એ આજે જીવતા છે એનું કારણ શું છે? એ લોકો એસી વગર અને એકદમ આમ પ્રદુષણ યુક્ત એકદમ ચોખ્ખી હવા થી, ચોખ્ખા પાણી થી અને આ એકદમ પેલું શું કેવાય કે કુવાના પાણી થી એ બધા થી ટેવાયેલા એટલે જ તો આ લોકોની લાઈફ એવી છે. પેલા બીમારીઓ હતી? ની હતી. આજે આરો છે, એસી છે. આ બધા જે ફેસિલિટીસ આવી ગયેલા છે એને લીધે પ્રદૂષણો ફેલાય છે, ને બીજું કે જેમ કે ભાઈ આજે કંપનીઓમાંથી જેમ અહ પેલું ગંદુ પાણી ફેંકે તે ગંદુ પાણી થી આખું વાતાવરણ તો પ્રદુષણ થાય તેના ધુમાડાથી. અને એ ધુમાડાથી અહ પ્રદુષણ આખું વાતાવરણ બી કરે પ્લસ છે ને એનું જે પાણી એ લોકો જે નદીઓમાં તે કુવામાં બધું ઢકેલે તેને લીધે બી એ પાણી બી પ્રદુષણ થાય અને એર પોલ્યુશન બી થાય એના એના સિવાય પેલા ગાડીઓ બી લોકોને તો ખ્યાંથી આજે તો જેટલા ઘરમાં માણસો છે એટલી ગાડીઓ છે. જેટલા માણસોને ઘરમાં ફોન જોઈએ બચ્ચાઓને બી ફોન જોઈએ તેવી રીતે ગાડી નાનું છોકરું હજુ બારમા માં આવે નઈ એને બી ગાડી જોઈએ. ફોર વ્હીલર પણ વગર બી કોઈને ચાલતું નિ મળે ભય ફોર વ્હીલર બી બધાને ત્યા હોવુ જોઈએ. એટલે એક જ ઘરમાં ત્રણ-ત્રણ ચાર ચાર ગાડીઓ હોય તો પછી પ્રદુષણ એના લીધે ફેલાવની ને પેલા એક ગાડી થી બી કામ ચાલી જતું હતું એ ખાલી ટુ વ્હીલર થી હવે ફોર વ્હીલર બી ઘર ઘરમાં છે. ફોર વ્હીલર હોવાનું અને ટુ વ્હીલર હોવાનું આટલું બધું જો બધી જેટલી આપણે પેલું કઈ ને ફેસિલીટી વધેલી છે એટલું પ્રદુષણ બી આપડે ફેલાયેલું છે એમાં બિચારા આપડે કુદરત ને એટલો બે પેલું કેવાય ને બેચારો કરી દીધેલો છે કે બ બેચારું બેબસ થઇ ગયેલું છે. કે કઈ નથી કરી શકતો આજે જનજીવન આખું એને લીધે અસ્તવ્યસ્ત છે પણ લોકોને એમ લાગે છે કે અમે ફેસિલિટી માં જીવતા છીએ એ લોકોને એ નથી દેખાતું કે અમે લોકો આ પોતે જ ફેલાવેલું છે એ લોકો અને ઝાડ પેલા એટલા બધા ઝાડ હતા કે જેની છે ને હવાથી આમ લોકોને આમ એમ થતું તાજગી નું અનુભવ આવતુ તું અવે જગા જગા ઝાડ કાપવાનું જ કરતા છે કોઈ ઝાડનું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
ઉગાવાનું કોઈ એજ નથી કરતા એટલે જ તો હમણાં ઘણી જગ્યાએ પેલું શું કેવાય વૃક્ષારોપણ નું અભિયાન ચાલે છે કે ફરીથી માણસ સુધરે અને ફરીથી એજ વસ્તુ આવે ઘણા લોકો એ વસ્તુ તરફ દોરી બી રહેલા છે ને પાછું એ વસ્તુ ચાલુ પણ કરી રહેલા છે કે પાછું કે પેલા છાણા ની વસ્તુ નો કોઈ ઉપયોગ નહી થતુ હવે છાણા બી એવી વસ્તુ છે કે જેના બહુ બધી વસ્તુમાં ઉપયોગ થાય છે અને છાણા ને લોકો ઓનલાઈન પણ વેચે છે. કારણ કે અવે બધા એ સમજી પણ ગયેલા છે કે હવે જો હમણાંથી નહી સુધરશુ તો આગળ જઈને બઉ તકલીફ થવાની છે એટલે છાણાથી બિ બઉ બધા જણા આદમી લેડિસો કે ગ્રુપ ઉદ્યોગો કરીને ઘણી ઘણી વસ્તુઓ મા છે ને એમાંથી બનાવે છે જેમ કે અગરબત્તી છે ધૂપ છે જે ફૂલ છે ભગવાન ના મળતા તેને મંદિર ઓથી લઈને એનું ધૂપ બનાવે છે એને સુકવીને જયારે તાપ હોય છે ત્યારે પછી એમાં છાણા ને ગુગળ ગોળ અને બધું કપૂર બધું મેળવીને એની અગરબત્તીઓ એના ધૂપ બનાવીને ગૃહ ઉદ્યોગ બી કરે છે. અને એટલીસ્ટ હું પણ જોઉં છું જયારે એ લાઈવ પર યુટ્યુબ વિડીયો પર તો મને બી ઈચ્છા થાય છે ઘણી ઘણી વાર મેં પોતે પણ એ ફૂલોને સુકવીને મેં પોતે પણ એ ઘરે બનાવેલું છે પણ આ બધા વસ આ બધાની જાગૃત તા બધામાં નથી એ બહુ જાગૃતતા થવી હજુ બી જરૂરી છે તમારું શું કેવું છે?
મને તમારી આ વાત તો સાચે એમ લાગે કે પેલાના વડીલો હતા ને ઈ કુદરતની એટલી કદર કરતા હતા ને કે પ્રદુષણ પોતાનાથી થય જાય ને તો પણ મનમાં ડર હતો અને જો થઈ જાય ને તો પાછું વાળવા માટે નવું ઝાડું ગાડી ને બધું બેલેન્સ પણ કરી ડેટા છે અને આપણને આ બધું જે ચોખ્ખું મળ્યું છે ઇ સેને લિધે મળ્યું છે કે પેલાના વડીલોઓ એટલું ધ્યાન રાખ્યું ત્યારે જ આપર્ને આટલુ ચોખ્ખું મળ્યું છે ને નીતર જો એ લોકોએ પણ આટલી તકેદારી ન લીધી હોત તે જાઓ ને જે થાય ઈ આપણને તો ચોખ્ખું મળે છે ને તો ઈ ચોખ્ખાાઈ આપણી સુધી ન આવી તો પછી હવે આપણે પણ એવું વિચારવાની ફરજ છે ને કે આપણે પણ આપણા આગળના જેની પાસેથી આપણે આખી દુનિયા આખી લાઈફ સ્ટાઇલ ઉછી ની લીધી છે કે એ લોકોને લીધે આપણને આટલુ મળે છે તો આપડે પણ ઈ લોકો પાસેથી શીખીએ કે જો ઈ લોકો એ કર્યું છે તો આપડે પણ કરીને આપીયે પણ આવનારી પેઢીને બધું બધું સુખ ભોગવવા દઈએ અને સારું ને ચોખ્ખી વસ્તુ આપે આપીયે એમ કારણ કે પ્રદુષણ અત્યારના વધવાના તમે મુખ્ય કારણ જુઓ ને તો વસ્તી વધ વસ્તી એટલી બધી વધતી જાય છે અને ઈ વધ વધ ઇ વસ્તી પાછી બેદરકાર પસી જાય છે અને અત્યારે તમે જુઓ ને નવા નવા એટલા ઉદ્યોગો ને એ બધું કપાટુ જાય છે ને તેને લીધે ઈ લોકો સમજતા નથી વિચારતા નથી અને બધ્ધો કચરો હોય કે બધો બગાડો આવી રીતના બહાર ખુલ્લો મૂકી દે છે પછી આ તમે જેમ કીધું ને કે નાની નાની ઉંમરે પણ લોકોને વાહનો જુએ છે તો આ વાહનો ની વધતી જતી પ્રા સંખ્યા હોય છે ઈ પણ પ્રદુષણ માટે મેઈન કારણ છે અને અત્યારે તમે જાઓ ને સરકાર કેટલું કે છે કે તમે ઇ રિ યુઝ થાય એવું પ્લાસ્ટિક વાપરો પણ એની પણ કોઈ તકાદારી નથી તો ઇ જે વધારે પડતું પ્લાસ્ટિક યુઝ કરે છે ને એને લીધે પણ કરી શકાય છે અને આ બધું પ્રદુષણ બધી વસ્તુ એક વખત માનીએ પણ જે વૃક્ષો કાપે છે અને સામે જે વૃક્ષ વાવતા નથી ઇ સૌથી મોટું કારણ છ છે કે તમે આ હવા ચોખ્ખી જ કઈ રીતે કરી શકશો એમ અત્યારે તમે જેમ કીધું ને કે આ બધા અભિયાન થાય છે વૃક્ષારોપણ પણ મને એવું લાગે છે કે અભિયાન તો થાય જ છે સો ટકા પણ તમે એક વખત ઝાડ વાવી દીધું તો ઇ વસ્તુ એમ જ નથી પતી જતી ને પાછળ થી તમારે એનુ ધ્યાન રાખવાનું એને પાણી પીવડાવાનું એને ખાતર દેવાનું એને પ્રોપર પ્રમાણમાં સૂર્ય નો પ્રકાશ મળે છે કે નહી. એ બધું જોવાની પણ આપણી ફરજ છે તમે કરવા માટે કરી દીધું તો એનું તો મતલબ કઈ છે જ નહી ને એમ. આપડી આવી નાની નાની બધી બેદર કર્યું છે ને એની લીધે બોવ જ પ્રદુષણ ફેલાય છે એમ. અને આની અસર સૌથી વધારે શું થાય ખબર ગ્લોબલ વો વોર્મિંગ અત્યાર ના એટલું બધું હોત. તું જાય છે કે તમે આજે કીધું ને કે આપણને આટલી ગરમી લ થાય છે વાતાવરણ આખું રાત્રે સાત સાત આઠ ઠ વાગ્યે પણ જો બહાર નીકળીએ ને ઉનાળા માં તો આપણને લુ લાગે છે. પછી આ બધી ચેન્જ અત્યારના ટાઈમે વરસાદ નથી આવતો આવે છે તો બઉ વધારે પ્રમાણ આવી જાય છે સાવ દુષ્કાળ જેવું થઇ જાય છે એમ. અને બધી આ કુદરતી આફત્તિઓ તમે જુઓ ને કે સુનામી આવે છે પછી આ બધા જે વાવાઝોડા તોફાન આવે છે. એ બધુંઉ આ બધું આપડી જે બેદરકારી છે ને કે જે પ્રદુષણ વધતું જાય છે. એની જ તે અસર છે જે આપણે ભોગવી રહ્યા છીએ ને એટલું ભોગવી રહ્યા છે ને તો પણ આપણને ખબર નથી પડતું તો આપડું આ સ્વાસ્થ્ય માટે પણ નુકસાન કરે છે. અને ગ્લોબલ વોર્મિંગ ગરમી વધે એટલે બેચેલી થાય માણસોને. માણસોને કઈક મન ના લાગે વાત વાતમાં ગુસ્સો આવી જાય ચીડાય જાય એટલે આપડો સ્વભાવ ખરાબ થાય તો મને એમ લાગે કે પ્રદૂષણને લીધે છે ને આપને માનસિક અને શારીરિક બંને રીતે ખરાબ અસર થાય છે તો પણ આપડે જો સુધર્શે નહી ને આપણેે આપડી બેદર કારી નઈ મૂકીએ ને તો આ વસ્તુ નો કોઈ દિવસ સોલ્યુશન નથી આવાનું ને એઈ બધી વસ્તુ બસ વધતી જ જવાની છે વધતી જ જવાની છે બરાબર છે ને.
હા બરાબર બરાબર તમારી બધી વાત તો જાણીને બો ખુબ જ આનંદ થયો તમને મળીને ઘણો આનંદ થયો. ફરી મળીશું ચાલો આવજો.
હા ચાલો આવજો.